હા બોલો ને
મારે છે ને આજે તમારી સાથે વાત કરવી હતી કે આપડા ઈતિહાસમાં છે ને- એક મુઘલ વંશ છે. તે મુઘલ વંશ છે ને એ ભારતના ઇતિહાસમાં ના ઇતિહાસમાં આ છે એટલે અ મુઘલ વંશ છે ને ભારતના ઇતિહાસમાં સૌથી પ્રભાવશાળી અને સ શક્તિશાળી રાજવંશો પૈકી એક હતા આ વંશ ની સ્થાપના છે ઈસ્વીસન આ પંદરસો છવ્વીસ માં બાબર પ્રથમ ની પાણીપતની યુદ્ધ માં ઈબ્રાહીમ લોધીને હરાવીને કરી હતી. બાબરે તૈમુર અને અ ચંગેજ ખાન ના વંશક હતા મુગલ શાસન છે ને લગભગ ત્રણસો વર્ષ સુધી ભારતમાં રહ્યું રાજકીય સામાજિક આર ર્થિક કળા સ્થાપત્ય અને સંસ્કૃતિના ક્ષેત્રમાં નોંધપાત્ર છે ને યોગદાન આપ્યું મુગલ સામ્રાજ્ય ના સ્થાપક બાબરે છે ને પોતાના શૌર્ય અને સૈન્ય અને કૌશલ શાળા ના બળે છે ને દિલ્હી પર કબજો મેળવ્યો. બાબરે છે ને પોતાની આત્મકથા તું શું એ બાબરી ને બાબર નામને લખી હતી જે ઇતિહાસ નો છે ને મહત્વ પૂર્ણ ગ્રંથ માનવામાં આવે છે. બાબર પછી તેના પુત્ર હુમાયું છે ગાદી એ આવ્યું પરં તું છે ને તેને શેરશાહ સૂરી સામે પરાજય મળ્યો. બાદમાં પ પશિયા ની મદદ થી હુમાયુ એ ફરીથીને દિલ્હી પર કબજો મેળવ્યો અને મુગલ વંશજ મુગલ વંશ નો પણ છે ને અ એ ઘણો બધો ઈ તીહાસ રહ્યો હતો કેમકે અ ત્યારબાદ છે ને અ આપે મુગલ વંશ નો સૌથી મહાન અ શાસક છે ને અ સમ્રાટ અશોક હતા તે છે ને ઈસવીસન અ પંદરસો છપ્પન થી સોળસો પચ સુધી છે ને શાસન કર્યું ને અકબરે છે ને પોતાની રાજકીય કોને ધાર્મિક સહિષ્ણુતા અને વહીવટી સુધારા દ્વારા હે ને સમગ્ર ઉત્તર ભારતના ઉપરાંત ગુજરાત, બંગાળ, કાશ્મીર, દક્ષિણ અને કેટલાક પ્રદેશો સુધી છે ને સામ્રાજ્ય વિસ્તાર કર્યો તેમણે અદ્દ્દીન ઈલાહી નામનો ધર્મ શરૂ કરવાનો પ્રયાસ કર્યો. અકબર ના દરબારમાં નવરત્નો હતા. તેમાં રાજા , બીરબલ, તાનસેન ને અબ્દુલ ફસલ જેવા વિદ્વાનોનો પણ સમાવેશ થાય છે.
હા, જેમ કે તે કીધુ કે મુઘલ સામ્ર સામ્રાજ્ય જેમાં છે ને હુમાયુ છે ને તેનું પૂરું નામ છે નસીરુદ્દીન મોહમ્મદ. હુમાયુ હતું. તે મુઘલ સામ્રાજ્યનો બીજો શાસક હતો, તે મુઘલ વંશના સ્થાપક બાબરનો જયેષ્ઠ સૌથી મોટો પુત્ર અને મહાન સમ્રાટ અકબરનો પિતા હતો. જો હુમાયુનું જીવનનું ખુબ જ છે ને ઉતાર ચડાવવા આવ્યા છે અને સંઘર્ષોથી એનું હુમાયનું જીવન ભરેલું હતું. અને આપણે તેના વિશે જો વધુ માહિતી મેળવીએ ને તો પ્રારંભિક જીવનમાં અને શાસનની શરૂઆતમાં તેનો જન્મ છે ને હુમાયુનો તે કાબુલમાં થયો હતો જે છ માર્ચ અ પંદરસો ને આઠ ના રોજ થયો હતો. એનો રાજ્યભિષેક વિશે જો માહિતી ક આપું ને તો પંદરસોને ત્રીસમાં પિતા બાબરના અવસાન પછી બાવીસ વર્ષની ઉંમરે હુમાયુએ દિલ્હીની ગાદી સંભાળી હતી. અને બાબર ના મૃત્યુ પહેલા તેને છે ને પોતાના ભાઈઓ સાથે સારો વ્યવહાર કરવાની સલાહ આપી હતી, આથી હુમાયું એ પોતાના સામે જેને પોતાના ભાઈઓ જેમ કે એના કામરાન અશ્કરી અને જિંદલ વચ્ચેની વેચી દીધું હતું પરં- તુ આ ઉદારતા જ આગળ જતા તેની મોટી નબળાઈ સાબિત થઈ. કારણ કે મુશ્કેલી મ ના સમયે તેના ભાઈઓ એ તેને સાથ આપ્યો. નય એટલે જેમાં એને સંઘર્ષ શરૂ થયો હતો. જે શેરશાહ સુરી સામે છે ને એનો ઘણો એવો સંઘર્ષ થ્યો અને એને છે ને પરાજય પણ મળ્યો હતો. હુમાયુના શાસનકાળનો સૌથી મોટો અને શક્તિશાળી જો દુશ્મન હોય ને તે શાસક શેરશાહ સૂરી હતો. શેરશાહ એ હુમાયુને બે મહત્વપૂર્ણ યુદ્ધોમાં એને હરાવ્યા હતા, જેમ કે ચોસાનો યુદ્ધ હતું ને તે પંદરસોને ઓગણચાલીસમાં બિહાર નજીક થયેલા આ યુદ્ધ સાથે શેરશાહે હુમેની સેના પર અચાનક જ હુમલો કરી દીધો હતો એટલે તે રીતે એ ખરાબ રીત તે હાર્યા હતા. જેમ બીજું યુદ્ધ આવે કનુજ જે બે ગામનું યુદ્ધ હતું પંદરસોને ચાલીસમાં આ યુદ્ધમાં છે ને હુ હુમાયુની સંપૂર્ણ હાર થઈ હતી. પરિણામે તેમને દિલ્હી અને આગ્રાની ગાદી ગુમાવી પાડી હતી. અને ભારતમાં મુગલ સામ્રાજ્યનું અંત આવ્યો હતો અને અફઘાન અફઘાન સામ્રાજ્ય સ્થાપ્યું હતું. એટલે આ રીતે છે ને તેની શેરશાહ સુરી સામે પણ એને સંઘર્ષ કર્યો હતો.
હા ત્યારબાદ છે ને જહાંગીર સમ્રાટ બન્યો તે સમયે છે ને પોતાના શિખરે પહોંચી અને શાહજહાં એ હે ને પોતાની પત્ની મુમતાઝ આ મહેલની યાદ માં છે ને આગ્રામાં વિશ્વવખ્યાત તાજમહેલ નું નિર્માણ કરી આવું કરાવી આવ્યું ઉપરાંત લાલ કિલ્લોને જામા મસ્જિદ જેવા ભવ્ય સ્થાપત્યને પણ તેમાં સમય બનાવવામાં આવ્યા. શાહજહાં પછી હે ને ઔરંગઝેબ ગાદી એ આવ્યો તેણે છે ને મુગલ સામ્રાજ્યનો સૌથી હ તું વીસ તારખ પરંતુ તે ધાર્મિક નીતિ અને સ કારણે પ્રજા આ સંતોષ સ્વદેવો હા અમારા સાહસિક રાજકો ફૂટ બનાવવાનું હોય થયું મુઘલ સામ્રાજ્ય દરમિયાન છે ને વહીવટી વ્યવસ્થા ખૂબ શું જમીન મહેસૂલી કૃષિ વેપાર છે વિકાસ થયો મુગલ યુગમાં છે વિકાસ થયો સાથેને ફારસી ભાષાઓ રાજભાષાઓ તરીકે સ્થાન મળ્યું ચિત્રકલા, સંગીત અને રાજ્યાશ્રય મળ્યું ભવ્યો મહેલો માં બગીચાઓ અને કિલ્લાઓ અને મસ્જિદ નું નિર્માણ થયું છે આજે પણ ભારતની સાંસ્કૃતિક ધરોડ છે મુઘલ સામ્રાજ્ય ના પતન ના મુખ્ય કારણો નબ અધિકારી આંતરિક વિશ્વાસ સતત આર્થિક મુશ્કેલી મા આપડા જે શિક્ષક છે એઓને ઉદય અને યુરોપિયન વેપારી કંપનીઓ ખાસ કરીને બ્રિટનની જે ઈસ્ટ ઈન્ડિયા કંપની ને વધુ પડતો પ્રભાવ સામેલ હતો. ઈસવીસન અઠારસો સત્તર ના સ્વતંત્રમાં સમગ્ર પછી અંતિમ મુઘલ સમ્રાટ બહાદુર શાહ ઝફરે અંગ્રેજોને ગાદી પરથી હટાવીને રંગુન મોકલી દીધા જેનો સાથે મુગલ વંશનો અંત આવ્યો હતો. ભારતના ઇતિહાસમાં મુઘલ વંશ નું સ્થાપત્ય તે અત્યંત મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ પણ માનવામાં આવે છે
ચ એજ ર જે આપણે હુમેનની જેમાં મે વાત કરી હતી કે એમને અફઘાનિસ્તાનમાં સામ્રાજ્ય સ્થાપ્યું હતું. જો એજ રીતે આપણે જોઈએ ને તો એનું વનવાસ અને નિવાસિત એનું જીવન ગાદી ગુમ્યા આવ્યા બાદ હુમાયુએ છેને લગભગ પંદર વર્ષ સુધી કરી અને એનું વનવાસનું જીવન વિતાવ્યું હતું. આ દરમિયાન છે ને પંદરસોને એકતાલીસમાં તેને હમીદાબાન બેગમ સાથે નિગાહ કર્યા. અને અકબરનો છે ને જન્મ થયો. એ અકબરનો જન્મ છે ને પંદરસોને બેતાલીસમાં છ્યોતેર જયારે તે રાજપૂતોના આશ્રય લઈ રહ્યા હતાં ત્યારે અમરકોટ, હાલ છે ને પાકિસ્તાનમાં આવેલું છે તે ખાતે રાણા વીર સુલતાનના મહેલમાં તેના પુત્ર અકબરનો જન્મ થયો હતો. ત્યારબાદ તે ઈરાન જેમ કે અત્યારે એને પેલા તેને પારસી તરીકે ઓળખવામાં આવતો. ત્યાં એ ચાલ્યો ગયો અને ત્યાં ના શાસક શાહ તામાં તે પાસે એને આશરો પણ લીધો હોય. જો એની સામ્રાજ્યની પુનઃ પ્રાપ્તિ કેવી રીતે કરી એ હું તને કહું ને તો ઈરાનના શાહની સૈન્ય મદદ થી હુમાયુએ ધીમે ધીમે કાબુલ અને કંધહાર જીતી લીધા હતા. પછી છે ને તે ભારતમાં શહેનશાહ સુરીના મૃત્યુ પછી તેના વારસદારો નબળા સાબિત થયા. અને આ પરિસ્થિતિનો તેને લાભ ઉઠાવીને હુમાયુએ સરહિન્દના યુદ્ધમાં અફઘાનોને હરાવીને પંદરસોને પંદરમાં ફરીથી દિલ્હી ઉપર કબજો મેળવ્યો અને ભારતમાં મુઘલ સામ્રાજ્યની પુનઃ સ્થાપના કરી હતી. અને તેનું મૃત્યુ જોઈને તો દિલ્હી ગાદી પાછી મેળવ્યાના થોડા જ મહિનામાં અ જાન્યુઆરી પંદરસોને છપ્પનમાં દિલ્હીમાં દિનહપના જેમ કે એનો જૂનો કિલ્લો છે. એ ખાતે આવેલી પોતાની લાઈબ્રેરી હતી. એ આ લાયબ્રેરીની ત્યારે એ સીડી ઉતરતા ઉતરતા એ પગથિયા માંથી લપસી જવાથી છે ને તેનું અવસાન થઈ ગયું હતું. એટલે ઇતિહાસ મુજબ હુમાયુ સાથે જો અન્ય બાબતો આપણે જોઈએ ને તો હુમાયનો જે મકબરો છે ને તે દિલ્હીમાં આવેલો છે તેનો મકબરો તેની પત્ની હાજી બેગમ છે જે બેગા બેગમ એ બનાવડાવ્યો હતો. આ મકબરો મુઘલ સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. અને તેને તાજમહેલનો પૂર્વગામી પણ કહેવામાં આવે છે. એટલે જો હુમાયુ વિશે આપણે વાત કરી ને તો હજી તો ઘણી બધી વાત છે પણ આપણે છે ને હવે આ નેક્સ્ટ ટોપિકમાં આપણે ફરી વાર પાછા હુમાયુએ વિશે ચર્ચા કરીશું.
હા ઠીક છે, હા ઓકે બાય.